હલો.
હમ્મ કેમ છો મજામાં
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં હઉ
હા બીજું શું કરી રહ્યા હતા ફ્રી છો.
હા અત્યારે થોડીક વાર ફ્રી છું.
હા.
તો.
બરાબર બસ હું પણ આ થોડી વાર બેસેલી હતી ને આ છોકરાઓનું બસ. પરીક્ષા નું ટેન્શન એક પરીક્ષાઓ એ લોકોને હોય છે પણ. પ્રેશન ટેન્શન માતા પિતા ને એમ બસ. ઘરમાં પણ હોય તો બધા લોકોનું અલગ અલગ નું ટેન્શન તે બધું આપડે આમ. આપણને પોતાને પરિવારનું ટેન્શન કેટલું થાય છે આમ.
સાચું છે અત્યારે ટેન્શન. હા આપણી જિંદગી ટેન્શન ભરી થઇ ગઈ છે.
હા એ તો તમે બરાબર કયો છો. કારણ કે હમણાં છે ને જો જીવનમાં એટલું બધું ટેન્શન હોય છે બસ છોકરાઓ ભણે તો એ લોકો. લોકો ને એ લોકો ને પરીક્ષા નું હોય તો તે પણ આપણને ટેન્શન જ હોય છે. સ્કૂલ માં છોકરાઓને ટિફિન ભરવાનું હોય તો રોજ શું નવીન. નવું વસ્તુ નાખવાનું તે પણ આપણે ટેન્શન. તો આમ આટલા બધા ઘણા બધા ટેન્શન હોય છે જોવા. બધા જેન્ટસ લોકો હોય તો તે લોકોને પોતાના બિઝનેસ નું ટેન્શન હોય છે નોકરી કરતા. તો હોય તો તે લોકોને પોતાનું ટેન્શન હોય છે વેપારીઓને પોતાનું ટેન્શન. ટેન્શન હોય છે પરિવાર ના આમ બધા સભ્યોને પોતાનું આપ આપનું ટેન્શન હોય છે એમ.
સાચું અત્યારે કેવું છે કે પૈસા. અ ઘણા લોકોને પૈસાની તકલીફ હોય છે એના લીધે ટેન્શન હોય જેમ કે અત્યારે. એવું થઈ ગયું બધું લોન ઉપર જ ઘર લોન ઉપર હોય. ગાડી લોન ઉપર હોય તો હર મહિને બધા ખર્ચા કાઢતા કાઢતા. છેલ્લે કેટલું બચે છે જે છોકરા માટે ને છોકરાઓને આપડે. વરસમાં બે ત્રણ વાર બાર ફરવાઈ લઈ જવું પડે છે અત્યારે કારણ કે. અ બધા જ અત્યારે ફરે છે તો છોકરાઓને એવું થાય કે અમને ફરવા લઈ જાય અમારા મા બાપ. એટલે એનું પણ આપડે ટેન્શન લેવાનું કે આપડે. જેમ બને એમ પૈસા આપણેે બચાવવાની કોશિશ કરીએ કે જેમ કે આ આ. અ પચાસ હજાર પગાર હોય તેમાંથી વીસ હજાર નો ઘરનો હપ્તો નીકળી જાય. એ પંદર હજાર નો ગાડીનો હપ્તો નીકળી જાય ટ્યુશનની સ્કૂલ ની ફી હોય. એટલે બધું આપણે મેનેજમેન્ટ કરવું પડે છે જેથી આપને એ એનું પણ આપણે. ખુદ કેટલું ટેન્શન હોય છે.
હા એજ તો કારણ કે આજના જે ઝડપી જનરેશનમાં છેને. તે મતલબ આમ જિંદગીમાં બધાને છે ને તણાવ અને ટેન્શન. એ તો મતલબ જાણે આપણા જીવનનો મતલબ એક ભાગ જ બની ગયો હોય ને એવું લાગે છે. કારણ કે દરેક વ્યક્તિ. પોતાના જીવનમાં કોઈ ના કોઈ સમયે આમ ચિંતા તણાવ માનસિક બધા. માનસિક ટેન્શનો બધા એટલા બધા હોય છે. હવે વિદ્યાર્થી હોય તો તે લોકોના અભ્યાસ અને પરીક્ષાનું ટેન્શન હોય છે નોકરી કરતા લોકોને કામ. અ કામનું ટેન્શન હોય છે વેપારીઓને ધંધાની ચિંતા હોય છે. પરિવારના સભ્યોને આર્થિક અ કોઈ પણ હોય શરીરનું તો. તે પણ ચિંતા હોય છે. આમ આટલા બધા જીવનમાં હોય છે તણાવ અને ટેન્શન. તો તે આપણા શરીર અને મન બંને પર કેટલી બધી ખરાબ અસર કરે છે.
સાચું છે અત્યારે કેવું છે કે છે ને અ ઊંઘ નો આવે. ઘણાને ટેન્શન હોય બધું પૈસા ની બધી બાબત માં હોય કે શરીર ની તક. તકલીફ હોય એનું પણ ટેન્શન હોય. કે આગળ જે તમારું આરોગ્ય માટે બીમારી થઈ જશે તો એનું પણ ટેન્શન હોય. અત્યારે તો વારસાગત બધું થઈ જ જાય છે ડાયબિટીસ બીપી તો બધાને નોર્મલ બધાને જ આવે છે. એટલે એ એના લીધે પછી આ ઊંઘ નો આવે ને એના લીધે માથાનો એ દુખાવો થઈ જાય. માથાનો દુખાવો થાય એટલે એ માઈગ્રેન થઈ જાય માઇગ્રેન એ પછી દવા ચાલુ જ રાખવી પડે. એટલે આ બધું છે ને ટેન્શન નું જ એક ભાગ છે. કે જેના લીધે પછી આપણે ગુસ્સો એટલો આવે હવે જેમ કે અ હર મહિને અ લેડીસોને માસિક ધર્મ આવે છે એના લીધે પણ. ગણાને પેટમાંને એવા બે અ બે ત્રણ દિવસ સુધી દુખાવો રહેે છે. જે એના લીધે છે ને એને ચીડિયા પણું આવી જાય છે. ગુસ્સો એટલો વધી જાય છે અનેને ગમે તેના પર ગુસ્સો કાઢ્યા રાખે એટલે આપડે હંમેશા છે ને અ જેમ બને એમ ટેન્શન ફ્રી રેવાની આપડે કોશિશ કરવી જોઈએ
હમ એ તો તમે બરાબર કયોો છો કારણ કે જો ઘણા લોકો છે ને હવે એ લોકો પોતાના જીવનમાં એવી એવી સમસ્યાઓ હોય છે કે જે મતલબ આપડણે આપણા ક્યારે પણ હોય ત્યારે વિચારતા હોય છે કે મારું મતલબ ભવિષ્ય કેવું હશે મને મારી જિંદગીમાં કેવી સારી નોકરી મળશે કે નહી મળશે એ બધા એટલા બધા ટેન્શનો હોય છે કારણ કે હમણાં જે સોશિયલ મીડિયા ના સમયમાં જે વધુ પડતો આમ તણાવનું કારણ બની ગયું છે તો તેને કારણે બધા નકારાત્મક સમાચાર જોવાથી પણ એ બધું પોતાના મન પર અસર પડી જાય છે પૂરતી ઊંઘ ના મળવાથી મન થાકી જાય છે. અને કેવું આમ પોતાના ચીડચીડા જેવા થઈ જાય છે પોતાનું મન અને તણાવમાં તો તે ખબર નહી કઈ પણ કામ કરી શકતું નથી ટેન્શન માત્ર આમ મનની સમસ્યા નથી આમ લાંબા સમય સુધી રહેતો આમ એક તણાવ છે જે શરીર ને આપણા કેટલું નુકસાન પહોંચાડે છે.
ને આપડ શું હોય કે ટેન્શન થી આપણે કેવી રીતે બચી શકીએ એનું આપણે એ ઈલાજ કાઢવો જોઈએ કે ટેન્શન આપડે કેવી રીતે હવે આપડણે ખાલી કહી દઈએ કે ટેન્શન ન લે એનાથી તો ટેન્શન જતું નથી રહેતું એટલે ટેન્શન લેવા માટે આપડે શું હોય કે પેલે અ સમય આપણેે યોગ્ય આપણેે આયોજન કરવું જોઈએ કે જેવી રીતે આપણે ટાઈમ કેવી રીતે કેવી એટલે જેમ કે આટલાથી આટલામાં ટાઈમ કાઢવો ને એનાથી પછી આટલામાં ઊંઘ લેવી આટલામાં યોગા કરવા ને યોગા થી તો આપને ઘણું તણાવમાં આપને રાહત મળે છે. એટલે એ આપડે કરવી જ જોઈએ યોગા ને કસરત તો એટલે હંમેશા આપણે નિયમિત આપણે યોગા ને કસરત કરીએ ને તો પણ આપણે તણાવ થી ઓછા થઈએ આપણે પૂરતી ઊંઘળી આઠ થી નવ કલાક તો ચાલો અત્યારે તો એવું થઈ ગયું કે આઠ થી નવ કલાક તો ન સુઈ શકે સુવું જોઈએ પણ નથી સુવાતું તો સાતથી આઠ કલાક તો આપણે મિનિમમ સુવું જોઈએ કે જેથી આપણને છે ને ટેન્શન થી આપણે દૂર રઈએ પછી સારું સારું આપડેા ખોરાક લેવો જોઈએ ને આપડે જેમ બને એમ પરિવાર સાથે અને મિત્રો સાથે આપે સંબંધ રાખીએ જેમ કે હું તમારી સાથે વાત કરું તો પણ મારું ટેન્શન ઓછું થઈ જાય એટલે કેવા કેવા લોકો સાથે આપણે અ રેવાથી પણ આપણને ટેન્શન થી આપણે દૂર રહીએ છીએ એટલે હંમેશા આપણેે ટેન્શનથી દૂર રહેેવાના ફાયદા પણ જોવા જોઈએ કે આપડણે કેવી રીતે આપણને દૂર રહીએ તો આપને શું ફાયદા થાય?
એ તો તમે બરાબર કેવો છો. હવે પોતે આપડા જીવનમાં ટેન્શન ઘટાડવા માટે કઈ ને કઈ કર રહેવું પડે છે જેમ કે તો કરવું જોઈએ આમ જેમ કે કસરત કરવી જોઈએ યોગા કરવા જોઈએ કસરત કરવાથી એ તો તમે બરાબર કેવો છો કે આપણા જે મન હોય છે તો તે પણ શાંત રહે છે થોડું તણાવ ઓછું થાય છે. હવે એના માટે આપણે જો ચાલવું પડે તો ચાલવું જોઈએ દોડવું જોઈએ સાયકલ ચલાવવું જોઈએ, યોગ કરવા જોઈએ. અને કોઈ નવી નવી, આમ અલગ અલગ પ્રકારની એક્ટિવિટીસ કરવા જોઈએ. તો તે ત્યાંથી શું મનને થોડી શાંતિ મળે છે. અને દરરેજ અ દરરોજ છેને આમ પોતાની જેટલી ક્ષમતા હોય તેટલી આપણે આરોગ્ય માટે થોડો થોડો સમય આમ, શારીરિક પ્રવૃતિ એ બધી કરવી જોઈએ, તો તે શું આપણને તણાવ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. અને યોગ, યોગ એ તો મતલબ, યોગ અને ધ્યાન એ તો તું માં, એ તો શું અ હમણાં તો ખુબ જ જરૂરી છે. કારણ કે યોગને ધ્યાન કરવાથી છે મન, મનને શાંત કરવામાં ખુબ મદદ મળે છે, ધ્યાન કરતી વખતે વ્યક્તિ છે ને પોતાના થોડા સમય માટે તો પોતાના વિચારોને એકદમ આમ અ શાંત કરવાનો ને એ બધું પ્રયત્ન, પ્રયત્ન કરવો જોઈએ.
ને આપણે મનગમતી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
થઈ શકે છે.
સાચું છે, અને મનગમતી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેમકે તમને જે તમને ગમતું હોય એ તમે કરો? તો તમે ખુશ રહો, મારી મનગમતી પ્રવૃત્તિ કહો તો, મને ગરબા રમવું અ અ યોગા કરવું, એ મને વધારે, મને યોગા કરતા એ વધારે મને ઝુંબા ગમે છે, ઝુંબા કરવી મને બહુ ગમે છે. એટલે મને હું એમાં ખુશ રહું છું, ગરબા રમું એમાં પણ હું ખુશ રહું છું, એટલે ગરબા અ મને ગમે છે, એટલે મારે એમાં ખુશ રહેવું જોઈએ, એ કરવું જોઈએ, જેથી મને તણાવ ઓછો થઈ જાય. અને વધારે આપડે મોબાઈલ ને સોશિયલ મીડિયાથી થોડુંક આમ ભલે સોશિયલ મીડિયાથી આપણે, અત્યારની અ પ્રમાણે આપણે જે ન્યૂઝ આપને બીજા દિવસે મળતા હતા, એ અત્યારે આપને જલ્દી મળી જાય છે. જેવું થાય, જેવું જે વસ્તુ ત થાય છે, તરતજ આપણા મોબાઈલમાં આવી જઈએ છીએ. કે અહીયાં થી આપડે બહાર નીકળતા વરસાદ પડ્યો હશે તો, ડાયરેક ત આપડે આવી જાયકે, આ વિસ્તારમાં વધારે પાણી છે ત્યાં નહી જતા. એટલે આપણે સોશિયલ મીડિયાથી આપણે ઘણા ફાયદા થાય છે, પણ એ છે ને ઘણા આપણે નુકસાન એ થાય છે, કે આપણે એનું ટેન્શન આવી છે.
હમ્મ, એ તો તમે બરાબર કો છો? એના માટે જો ટેન્શનથી બચવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં છે, ને આમ કઈ ને કઈ, કઈ ને કઈ કર તુ રહેવું જોઈએ, જેમ કે હવે છે ને અ નિયમિત કસરત કરવી જોઈએ, યોગા કરવા જોઈએ. પછી, સંતુલિત મતલબ પૌષ્ટિક આહાર લેવો જોઈએ. અ વધારે પાણી પીવું જોઈએ, અને જેટલું હોય તેટલું મોબાઈલ અને સોશિયલ મીડિયા થી મતલબ જેટલું જરૂરિયાત હોય તેટલોજ ઉપયોગ કરવો જોઈએ. અથવા પછી પો પા આપણા પોતાના પરિવાર કે મી ત્ર સાથે મતલબ ટાઈમ પ સમય પસાર કરવો જોઈએ. અને પોતાના કોઈ પણ જે હોબી હોય, તો તેના માટે પણ સમય કાઢવો જોઈએ. તો એવી રીતે આપણે આમ આપણા જીવનમાં કઈ ને કઈ, કઈ ને કઈ એવી રીતે ત સમય પસાર કરવો જોઈએ, કે જેથી આપણે આપણા ટેન્શન અને થોડા તણાવથી ચિંતા મુુક્ત રહી શકીએ.
તમે કીધું એમ, પરી પરિવાર પણ એટલું જ જરૂરી છે, પરિવાર હોય તો આપડે એકબીજાની મુશ્કેલીઓ આવે, તો આપણને એ મુશ્કેલીમાંથી આપને બહાર કાઢવાની શક્તિ આપે છે. અને અ એ પણ ફટા એ ફટાફટ આપણી મુશ્કેલીઓને અ આપણાથી દૂર કરવાના પ્રયત્ન કરે છે, એ આપણા દૂર કરે, આપણે એના દૂર કરીએ, એના લીધે આપણો પરિવારના લીધે આપણે અ વધારે આપણો સંબંધી ગાઢ બને અને આપણે ગમે તે મુ મુશ્કેલીઓમાં આ આપને મદદરૂપ બને છે
એ તો તમે બરાબત કયો છો, ચાલો માળીએ પાછા આપણે
ચાલો, બાય